હલો
બસ ફાઇન ફાઇન ફાઇન આજે એક મને જરાક જાણકારી જોઈતી હતી એટલે મેં તમને વાત કર્યો હમણાં થોડા સમય પહેલા છે ને હું અમે બે ત્રણ ફ્રેન્ડસ બધા વાત કરતા હતા
હમ
કઈક આગાહી જોઈ કે, ભાઈ આટલી બધી ગરમી છે. તો કોઈક કોઈ બહ અ માનનીય કોક બહુ મોટા ભવિષ્ય કાર ભવિષ્ય વક્તા હોય ને એમણે કીધું છે. કે ભાઈ દર કંપની આગાહી છે. તો મને મે મારી ફ્રેન્ડને એ જ પૂછ્યું કે ભાઈ ધરતી કંપની આગાહી છે. તો હું હું જેટલી બધી ઉપર રહું છું. કે, કેવી રીતના સેફ્ટ કરવી એ જરા જાણકારી જોઈએ, તો મીુ તમે તો મેટ્રો સિટી માં છો. તો તમે તો આજુબાજુ સેમિનાર ને બિનાર જોયા હશે આવા બધા તો તમે કોઈ ગાઈડ કરી શ કો ખરા
બરાબર અ સેમિનાર વેમિનાર તો નથી જોયા પણ આપણે ગવર્મેન્ટે ભુજનો જે ધરતીકંપ થયો ને હા બે હજાર અ એકનો ત્યાર પછી અમુક જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેના અમુક અ બહાર પાડેલા હતા પીડીએફ ફાઇલ્સ તો એનો મેં સ્ટડી કર્યો હતો અને અમુક વિડીયોઝ જોયા હતા તો એના ઉપરથી મને જ્યાં સુધી એવું લાગે કે ધરતીકંપ માટે તો સૌથી પહેલાં તો નીચે જવાનું જરૂરી છે પણ એ લિફ્ટનો વપરાશ નહીં કરવાનો કારણ કે લિફ્ટમાં ફસાઈ જઈએ તો પછી ત્યાંથી તો કોઈ આરો જ નથી એટલે આપણે હંમેશા દાદરનો જ ઉપયોગ કરવાનો નીચે જવા માટે અને ધારો કે આપણને એવું લાગે કે નીચે જવામાં રિસ્ક છે અથવા આપણે જેમ કે તમે ઘણા ઉપર રહેતા હો તો પછી અગાસી પર જતું રહેવાનું એટલે આ એક મેથડ છે કે આપણે પહેલા સૌથી પહેલા તો રિસ્પોન્સ ક્યાં કે ભાઈ ક્યાં ભાગવું તો બો નીચે રહેતા હો કે જેથી છે જલ્દી એસેસ થતું હોય તો નીચે ભાગીને જવાનું નહી તો પછી અગાસી પર જતું રેવાનું ટેરેસ ઉપર સૌથી પહેલો રિસ્પોન્સ તો આ હોવો જોઈએ ધરતીકમ જેવી સિચ્યુએશનમાં
ઓકે ઓકે ઓકે ને એક વખત છે ને અ આ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં અમારી સ્કૂલમાં પણ અ એક પેલું શું કેવાય અ પેલા સેમિનાર આપવા આવે ને એ લોકો એમ કહ્યું હતું કે ભાઈ અ તમારી જો બોહ મોટી બિલ્ડિંગ હોય ને તો તમે જો ન જઈ શકતો જેમ તમે કીધું તેમ ને કોઈ બહાર નીક નીકળવાની જગ્યા ન હોય તો એ લોકો એમ કહ્યું હતું કે કોઈ એક ખૂણામાં ઉભા રહી જવું કા તો ટેબલ ની નીચે જવું કા તો તમારા મા થા ઉપર ગાદલા લઈ લેવા એનાથી પણ હજુ પણ મને વિચાર આવે છે કે આટલું જો આટલા મોટા તો એ લોકો હવે તારું કે એક સામાન્ય ઉદાહરણ આપું તો હું જો ઘર લેવા જાઉં. બરાબર તો વીસ. મેં મારે હું ઘર લેતી હો. ત્યારે મારા મગજ માં એક વિચાર. ને કાલે ઉઠીને ધરતી કમ છે કે કોઈ પણ જાતનું મેનેજ. અ ડિઝાસ્ટર આવ્યું. તો આ બિલ્ડિંગ પડી જાય. તો આટલી લાંબી બિલ્ડિંગોની સેફ્ટી શું શું એના પાયામાં એવી કોઈ અ રચના કરવામાં આવી હશે કે જેનાથી એ બિલ્ડિંગો અડીખમ વર્ષોના વર્ષો સુધી ઉઊભા રહે કે. કંઈક તો હશે ને તો જ લોકો ગાંડાની જેમ આટલી મોટી મોટી બિલ્ડીિંગોમાં ઘર લેતા હશે ને બાકી મારો જો વિચાર કરો તો પાંચમો છઠ્ઠો માળો પછી તને તો ધક ધક થવા માંડે.
બરાબર છે એ તો શહેરોમાં સમસ્યા તો વધી જ જાય ને વસ્તી વધારાની એટલે ઊંચે તો જવું જ પડે સાથે સાથે સરકારે અમુક રૂલ્સ પણ બનાવ્યા છે કે જેમકે અમુક સિસ્મિક ઝોનમાં તમારું એરિયા આવતો હોય. કે જ્યાં પોસિબિલિટી વધારે હોય ધરતી કંપની તો ત્યાં જે બનનારા બિલ્ડિંગો હોય હાઈરાઈસ એને એટલા સિસમિક એ એરિયામાં જેટલું ધરતી કંપની રિક્ટર સ્કેલની પોસિબિલિટી જેમકે સાત છે આઠ છે તો એ પ્રમાણે. એવા ધરતી કમાં પણ તૂટે નહીિ એટલી સ્કેલ ના એમણે બિલ્ડિંગ બનાવવા પડે. અને એ રી તમારો સિસ્મિક ઝોન થોડો ઓછો હોય જેમકે અહીયા મુંબઈમાં પનવેલ બાજુનો જે એરિયા. છે ને એ હાઈર સિસ્મિક ઝોન માં છે સિસ્મિક ઝોન છે. તો ત્યાં ત્યાંના બિલ્ડિંગો. એ રીતના સ્ટાન્ડર્ડ પ્રમાણે એ સિસ્મિક ઝોન પ્રમાણે હોવા જોઈએ અને એ સિવાય પછી કેવું છે કે એ તો બ ધરતીકમ તો ગમે ત્યાં થઈ શકે પણ જે પ્રોબેબિલિટી છે એ પ્રમાણે પછી. સ્ટાન્ડર્ડ એ પ્રમાણે રાખે અને તમે જે એક સારી વાત કીધી એ એ વસ્તુ જે છે એ જાપાનમાં થઈ રહી છે કારણ કે જાપાનમાં તો એ તો સિસ્મિક ઝોનમાં જા. ખું અને ત્યાં તો હા. ત્યાં તો ફ્રિકવન્ટ ધરતીકમ થતા હોય. તો એ લોકોએ બિલ્ડિંગના પાયા જેવા બનાવ્યા છે કે જેને લીધે એ જે ધરતીકંપ છે એના આંચકા છે એ પાયાની અંદર જ સમાઈ જાય એ ફ્લેક્સિબલ અમુક સિસ્ટમ રાખી છે કે જેથી એ જે આંચકા છે ધરતીકપના એ પાયામાં જ એબ્ઝોર્બ થઈ જાય અને બિલ્ડિંગ સુધી આંચકા. પહોંચે જ નહીં.
હા મેં પણ એક સોશિયલ મીડિયામાં જોયું હતું. કે જાપ જાપનીઝ લોકો છે ને. એ જયારે કન્સ્ટ્રક્શન કરતા હોય ને. ત્યાં એક નનકડું વ્હીલ જેવું. એટલે જો એવું એવી જ એવી કઈક રચના કરે છે. જેનાથી. થોડુંક ખાલી પૈડા જેવું નીચે હોય ને એ જ હાલે જેથી ઘરને કઈ અસર થતી નથી. ને મોટે ભાગે જોુય તો વોલ. નોને જ્વાળામુખીને એ બધા પણ એ બધા એરિયામાં ખુબ આવેલા છે. ને શાળામાં પણ એટલી સરસ. ટ્રેનિંગ. ના વિડીયો બધા જોવા મળે છે. ને મારી મુંબઈ માં એક ફ્રેન્ડ હતી ને. એ પણ એનું એનું. અ જન્મ જાપાનમાં થયો હતો એટલે એને અમુક ટાઈમે ત્યાં જવું પડે. તો એક બહુ સરસ વસ્તુ શીખ ફળી હતી. મને કે તે જે રોડ ક્રોસ કરવો હોય ને તો હાથ ઉપર કરવાનો એટલે ત્યારથી હ એક નથી થઈ ગઈ બોમ્બેમાં. કે ભાઈ હાથ ઉપર કરું ને પછી એ ગાડી વાળાઓ છે ને પોતાની સ્પીડ ઓછી કરી નાખે. પછી ક્રોસ કરી નાખું પછી એક થં બતાવી દં હોય એટલે એ લોકો પણ ખુશ ને હું પણ ખુશ.
અચ્છા બરાબર સાચી વાત છે સેફ્ટી ના નાના નાના મેજર્સ લઈએ તો ખાસો ફેર પડી જાય છે.
હા ને એ સેફ્ટીના આ બધા મેજર્સની શરૂઆત સ્કૂલ ટ્રેનિંગથી જ વધારે થતી હોય છે. તમે જેમ કહ્યું તેમ બે હજાર એક નો ધરતીકમ જે છે તે હું અહિયાં જ હતી. ને આટલી બધી દૂર લ બ કસ ચ સમ પાચસો કિલોમીટર દૂર હોવા છતાં પણ અમ અમારી બાજુની બિલ્ડિંગ આખી મીન્સ દિવાલોને બધી તૂટી ગઈ હતી. જયારે અમારા ઘરમાં છે ને. ગેસ ઉપર દૂધ ની તપેલી હતી. ને. એ ખડખડ થતી હતી પણ પેલી ગેસ ઉપર ને ગેસ ઉપર ઉપ પર જ ર રહેતી. ઘરમાં કશું નુકસાન નહોતું થયું કદાચ એ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન એવું હશે આખું સી શેપમાં હતું. એટલે કદાચ એ આજ એવું કઈ એક અ સાઇન્સ લાગતુ હશે મને એટલો બભો ખ્યાલ નથી પણ એ મે ઉભવેલો છે પણ જયારે જે થાય ને ત્યારે આમ ખુબ બીક લાગી જાય છે
ભયાનક હા હા ભુજની અંદર છે હમ્મ
કે ધરતીનું અ રૌદ્ર સ્વરૂપ તમને જોવા મળે છે એટલે એને જેટલી બને એટલી એને સાચવીને રાખો ધરતીનેને નુકસાન થાય એવી એક્ટિવિટીસ કરો ને તારું તુજને અર્પણ એટલે ધરતી આપણને જે આપેલું છે એ જે એને આપો. વધારે પડતો ગંધવાળ ન આપો. તો કદાચ આપડે એનું ધ્યાન રાખશું તો એ પણ આપણું કદાચ ધ્યાન રાખશે.
હા હા હા એકદમ સાચી વાત સચોટ વાત કરી તમે આજે ભુજના ધરતીકંપની વાત કરીએ તો જે એ જે એક્સપિરિયન્સ છે ને એનું સેન્ટર બનાવવામાં આવ્યું છે ત્યાં ભુજમાં અમે ફરવા ગયા હતા ને ત્યારે જોયું હતું ધરતીકંપનું અ આખું કેવી રીતે થયો તો અને એનું આપણને ડેમોન્સ્ટ્રેશન આપણે વ્હિકલમાં જતા હોઈએ અને આપણે ભુજની શેરીઓમાં ફરતા હોઈએ અને પછી ધરતીકામ થાય તો ત્યાં એક જ મિનિટમાં કેવી હાલત થઈ ગઈ તો આપણે જાણે એ ધરતીકપના ભાગ હોઈએ ને એવી રીત એ આખું એક્સપિરિયન્સ સેન્ટર બનાવવામાં આવ્યું છે કે જેથી એ એક્સપિરિયન્સ લીધા પછી લોકોને જ્યારે ખરેખર ન કરનારાયને એવી પરિસ્થિતિમાં આવે તો એ સમજી શકે કે અચ્છા હવે મારે અહીંયા શું કરવાનું છે અથવા શું શું થઈ શકે છે. સેફ્ટી મેજર્સ કયા લેવા જોઈએ એટલે એ રીતે અ ઘણું સારું છે એ સેન્ટર.
ઓકે ઓકે ઓકે. કરે ચોક્કસ તો તો મારું જવાનું થશે. ત્યાર હું ચોક્કસ મુલાકાત લઈશ મને આવી નોલેજેબલ જગ્યાઓ એટલે મીન્સ પિકનિકને વોટર પાર્કમાં જવા કરતા મને આવી બધી મીન્સ નોલેજબલ જગ્ ગ્યાં હોય ને તો મને એવું ઘણું બધું ગમે છે એવી છે ને અમદાવાદમાં એક સાયન્સ સેન્ટર છે. પાટણમાં પણ છે તો પાટણમાં પણ એ જે બિલ્ડિંગ ઉભું કરવામાં આવ્યું છે ને તમને ચાન્સ મળે તો એ પાટણ પ્રભા અરે આ પટોળા વાળું પાટણ. તો એમાં જે એ લોકોનું બિલ્ડિંગ જે ઉભું કરવામાં આવ્યું છે ને એ લોકો એમ કે છે કે આમાં ધરતીકંપ થાય તો આટલું એક રેતી જેટલો ભાગ પણ નહી હલે એટલું અમે બધું પ્રૂફ અ વ. એક કન્સ્ટ્રક્શન કર્યું છે એટલું સરસ છે ને એ લોકો બધું આ બધું આખું એક ત્યાં શાસ્ત્રીજી કરીને આ મેનેજમેન્ટ કરે છે એક ભાઈ. એ બધું ડિટેલમાં સમજાવે છેને એટલી સરસ જગ્યા છે ને. એમ થાય કે આપડે ઘણું બધું જા આપણે ઘણું બધું શું આપણે કશું જ નથી જાણતા કુદરત વિશે.
હા હા એકદમ સાચી વાત છે આ તમે જે શરૂઆતમાં પૂછ્યું ને ધરતીકમનું તો એમાં ખૂણામાં ઊભા રહી જવાની ટેકનિક પણ એ જ છે કે વેજીિસ જે છે ને ઉપરથી ધારો કે સ્લેૅબ પડે અથવા બારણાની બાર શાક પડે કે જે કંઈ પડે તો એ આપણે જ્યાં ખૂણામાં ઊભા હોય ને તો ખૂણાની અંદર એ નથી ઘૂસી જતી એ પડે એવી રીતે કે વચ્ચેના ભાગમાં પડે ખૂણો ખૂણા જે છે ને ત્યાં વેજીસ રહી જાય એટલે એ વેજીસમાં જો આપણે આપણી જાતને ગોઠવી દીધી હોય ને તો આપણને હર્ટ થવાના ચાન્સીસ ઓછા હોય
ઓછા
એ જે ફંડામેન્ટલ છે એ છે કે અને ટેબલ નીચે હોઈએ તો જે વસ્તુ પડે એનો પહેલો પ્રારંભિક પ્રહાર ટેબલ ઝીલી લે એટલે આપણને એટલું નુકસાન ના થાય જો આપણા માથા પર પડે તો અને જે કઈ વાગવાનું હોય તો એ ટેબલ આપ
બચાવી લે ના ના સાચી વાત છે ચાલો તો આજે તો નોલેજ શેર કર્યું
હા ઓકે શ્યોર શ્યોર ઓકે ચાલો ચાલો બાય થેન્કયુ બાય